. હેલો. હા કેમ છો? .
બસ ફાઇન ફાઇન
યું તો ચલો આજે તમારી સાથે વાત કરું એ વિષય ઉપર કે લોકો માં આટલું બધું. કરી નાખે છે.
પુષ્કળ બાપરે એની તો વાત જ નહીં કરો. એક ન જોયું એ એટલે બીજાનું કરવાનું કરવાનું ને કરવાનું જ પેલા એ આ આ કપડાં લીધા તો મારે લેવાના લેવાના ને લેવાના જ અરે એકબીજાનું તો છોડો ટીવી માં સ્ટાર લોકો જેવા કપડા તા હોય ને એવા લોકો પોતાની જોઈ જોઈને પોતાના ખિસ્સામાં બજેટ ના હોય તો પણ બધા કરાવે છે એ પછી કપડા હોય કે પણ કઈ પણ વસ્તુ હોય પણ પોતાનું બજેટ વિચારતા નથી કે ભાઈ એ લોકોને તો સ્પોન્સ મળે છે આપણને કોઈ સ્પોન્સરશીપ મળવાની નથી અઢળક ખર્ચાઓ થાય છે ને નક્કામાં ખર્ચાઓ થાય છે એને કારણે બધાએ પોતા ખર્ચા તો કરવા જોઈએ
બજારમાં તો એ નવું ફોન વિશે વાત કરતી હતી કે મારે હું ફોન લેવા આવી તો મેં પૂછ્યું કે કેમ તો ખબર પડી કે એ તો લોન પર લીધો છે એનો જૂનો ફોન ચાલતો છે બરાબર એકદમ પણ નવો એનો પેલું આઈફોન લીધું તે બી લોન પર લીધું તો મે કહ્યું કે ભાઈ જૂનો સરસ ચાલતો હતો ને પછી કેમ તને નવા લેવાની ઈચ્છા થઈ તો એ કે કે આજકાલ બધાના હાથમાં આઈફોન છે ને આપણે આ જૂનો ફોન રાખીએ એન્ડ્રોઈડ ફોન તો સારું ના લાગે ને એ એક સ્ટેટસ બતાવે બસ આ જ તો દેખા દેખીનું જીવન છે એટલે પોતાની જરૂરિયાત કરતા લોકો બીજાને જોઈને નિર્ણય લે છે ફોન ચાલતું હોય તમારું કામ ચાલતું હોય ને પછી બીજું લેવાની જરૂર શું
હા સા અ ખરેખર મારા હસબન્ડ પણ એક એક દિવસ મે મિટિંગ મા ગયા તા ને તો વાઈ એટલે એ લોકો આઠ દસ જણા સાથે એક ટેબલ પર બેઠા હતા તો એ મને કે કે લોકો એટલું બધું પોતાનું મોબાઈલ નું શોખ કરે છેને એમાં આઈફોન હોય ને તો પોતાના ખિસ્સામાં મૂકવાની જગ્યાએ ટેબલ પર ઊંડો કરીને અવાજ ને મૂકતી વખતે પણ અવાજ કરે એટલે લોકો એને નોટિસ કરે કે ભાઈ આ ભાઈ પાસે આઈફોન છે એમ પછી એકબીજાને પૂછે કે તમારી પાસે કયું વર્ઝન છે ક્યાંથી લીધો ને આ કલર મને બહુ ગમે એટલે એવી રીતના ધીરે ધીરે પોતાના લક્ઝરિયસ વસ્તુ પોતાની હોય ને એના પર એટ્રેક્શન લાવવાનો પ્રયત્ન કરે છે ને એનું જોઈને બીજા લોકોને પણ કહે છે કે તમે પણ આ બધા ફોન વાપરો છો એના કરતા તમારે આજ વાપરવું જોઈએ આમાં જો આ ફીચર સારું છે હવે મૂળે લોકોને ફોન ખાલી વાત કરવા માટે જોતો હોય તો પણ લાખ લાખ રૂપિયા સુકામ ખરચવા જોઈએ એના કરતા તમે તમારા ઘરમાં કે ફોનને ફોન છેને મોંઘા કપડાં એ બધી એવી વસ્તુ છે કે કાલે ઉઠીને એની કોઈ રિસેલ વેલ્યુ આવવાની નથી હવે લાખ રૂપિયો તમે ફોનમાં નાખો એના કરતાં તમે ત્રીસ ચાલીસ હજારનો તમારી જરૂરિયાત મુજબ જો હા તમારું કામ એવું હોય ને તમને આ આઈફોન કે બીજા કોઈ પણ મોઘા ફોનની જરૂર પડતી હોય તો તમે લો. બાકી સાદો થોડીક ઓછી રેન્જ નો ફોન લઈ ને બીજા પૈસા તમે કોઈ સારા ઇન્વેસ્ટમેન્ટમાં કરો. તો એ જ પૈસો તમને ફ્યુ કામ આવે છે. એટલે લોકો ન જોઈને ખર્ચા કરવા કરતા છે ને તમારી જરૂરિયાત શું છે ને તમે કઈ રીતની લાઈફ સ્ટાઇલના લેવલમાં છો, મિડલ ક્લાસ છો, લોઅર ક્લાસ છો, અપર ક્લાસ છો કે હાયર ક્લાસ છો. એનું ધ્યાન રાખીને આપડે બધા ખર્ચા કરવા જોઈએ.
સાચું કીધું. આ-આ-આ એ કેય ને કે સોશિયલ મીડિયા એ આ તમને વધારે વધારી રહ્યો છે. તો ઈન્ફ્લુએન્સર રોજ નવું બતાવે નવા કપડા, મોંઘી ટ્રીપ્સ, મો મોંઘી મોંઘી કાર, મોંઘી ઘડી, બ્રાન્ડેડ વસ્તુ બધા પેરી પહેરન બતાવે છે. તો લોકોને જોઈને વિચારે કે હા આ જ સફળ જીવન છે. આપડે આવી રીતે રેવું જોઈએ, કેટલું સ્ટાઈલિશ જીવન છે. તો હવે મારા પાડોશમાં એક છોકરી હતી તે શું કરતી ખબર? પેલા તો સામાન્ય કપડામાં મમ્મી ઘરેને ફ્રોક સીવી આપ તા ની માસી કઈ લઈ આપતા એને. એમાં એક ખુશ હતી. હવે એ એ શું કરે કે ઇન્સ્ટાગ્રામ પર પેલા ઇન્ફલુઅન્સર આવે ને તેને જોતી રહે, પછી પ પોતાના ઘરની વસ્તુઓમાં ખામી કાઢવા લાગી કે એમ કે કે જુઓ લોકોનું ઘર કે ટલુ સુંદર છે અને આપણું કેટલું સામાન્ય છે તમે જે સ્ટીલ ના વાસણોમાં કેમ ખા ખાવાનું રાંધો છો, એમાં કેમ ખાવ છો, અત્યારે પેલી સિરામિકની પ્લેટો ને બધું ચાલે જે બતાવે છે સોશિયલ મીડિયામાં કેમ કે મમ્મી આ બધી ડેકોરેટિવ વસ્ લાવાની, કાચની પ્લેટ લાવવાની એમાં ખાવાનું પણ એ કાચની પ્લેટ હવે નાના છોકરાઓ હોય તો તો તોડીને મૂકે ને એવું બધું આપડા ઘરે થોડી ના ચાલે. પછી અત્યારે પેલા ફ્રોક જે હતા ના નવા નવા પેલા કપડા એની મમ્મી લઈ આપતી જે સાદા ફ્રોક હોય તે પહેરીને ખુશ રેતી હવે દર મહિને નવા કપડાં લેવાની જીદ કરે છે કે મમ્મી આ તો જૂની ફેશન થઈ ગઈ છે. હવે જો નહી આવા નવા ફેશન આયવા છે હવે મારે આ જોઈએ છે, પછી બર્ ડે બી આ આવી રીતે સેલિબ્રેટ કરવાનું છે જો પેલા એ લોકો કી રીતે કરું? બધું જોઈ જોઈને મે મમ્મી નું મગજ ખાઈ જાય છે. મેં કીધું આવું કેમ થઈ ગયું આ છોકરી આટલી ડાય હતી ને હવે જરાક બી સમજતી નથી એ. આ લોકોનો જીવનનો ફક્ત આજ ઈન્ફ્લુએન્સર શું કરે કે ખાલી ચમકતો ભાગ બતાવે છે. એ લોકોના પાછળ બી કઈ મુશ્કેલીઓ રેતી હશે કે લોણ કે તણાવ એ ક્યાં બતાવે એ લોકો પણ એનું અસર આપણા છોકરા ઉપર થાય છે કે આપણા ઉપર બી અમુક વાર થાય છે કે બયરી લોકો એના હસબન્ડ સાથે લડાઈઓ કરે કે મને ફરવા નથી લઈ જતા લોકો ક્યાં ક્યાં જાય છ ફરવા માટે કેટલો ખર્ચે છે, ને મારા તો હસબન્ડ કસે લઈ નથી જતા. એટલે સંતોષ જ નથી રહ્યો લોકો વચ્ચે તો બહુ અસર થઈ રહ્યું છે આના લીધે મારા દીકરા એ પણ એમ કહ્યું કે હા મારે પણ બ્રાન્ડેડ શૂઝ જોઈએ. બધાની ત્રો પાસે છે. સ્કૂલે જાય ત્યારે મરે બી આ ટિફિન બોક્સ જોઈએ, મને બી આ બોટલ જોઈએ, આ તો ઇન્ફ્લુઅન્સસ બી વાપરે છે, આ ફેશન માં ચાલતી છે. આવું બધું જ બસ ચાલતું છે, મેં તો કંટાળી ગઈ છું કે હવે શું કરવાનું આ છોકરાઓને કેવી રીતે સમજણ પાડવાની. કે આપણા હાથમાં આટલું બજેટ ન કે કે આપડા ખર્ચી શકીએ. જો તો તો હું ખર્ચી બી નાખ તે. પણ શું લેવા ખર્ચીએ એમ થાય છે, હોય છતાં બી કે આપડી જરૂરત જે છે તે પૂરી પડે છે, સસ્તી સસ્તી વસ્તુ વાપરવાથી બી પછી મોંઘુ શું લેવા લેવાનું.
હા ખરેખર એ વાત તો સાચી. પણ તમને બ્રાન્ડેડ શૂઝ ની વાત કરી ને તો એક એકઝામ્પલ આપો મારા પોતાના જ ઘરનો. મારો મોટો દીકરો છે ને એનો જન્મ્યો ને ત્યાંથી પગનો પંજો પહોળો છે, તો હવે મારે કમ્પલસ કે એને અ-અ-અ બ્રાન્ડેડ શૂઝ હવે એના સ્કૂલ ના પણ બ્લેક શૂઝ લેતી તી ને તો એનો પંચો જરાક પોળોય એટલે નોર્મલ શૂઝ હોય ને તો એનો પગ દબાય. એટલે હું એના સ્પેશિયલ બનાવડાવતી તી અહીયાં એક મોચી વાડ કરીને છે. ત્યાં તો હવે જો એને નોર્મલ શૂઝ માર્કેટમાં મળતા હોયને એ જો પહેરાવો ને તો એના પગના પંજા એકદમ પોળા થઈ જાય એટલે મારે કંપલસરી એને બ્રાન્ડેડ પ પ અ પહેરાવ વા પડે ને એ મોંઘા મળે પણ એ ચાલતા પણ ત્રણ ચાર વરસ પણ એ મેં લીધા એના માટે બ્રાન્ડેડ શૂઝ કારણ કે એવી એ રિકવાયરમેન્ટ હતી એ ટાઈમની કે જો એને એ શૂઝ નહી અપાવું જે એનું જે પગનું માપો એ બ્રાન્ડેડ શૂઝમાં આવી જતું હતું પણ. એ બી પાછો એટલું સાચવીને પહેરતો કે ભાઈ આ બહુ મોંઘ સૂઝ છે તો એને સાચવીને પહેરવાના એ વસ્તુ. ત નો ડાઉટ એણે પણ જોઈને લીધી હશે કદાચ પણ જયારે જરૂરિયાત હોય છે ત્યારે લેવાય બાકી કિ તો આના સ્પોર્ટસમન ના આ ટી શર્ટો છે ને આવું આ કરે છે. તેવું તે કરે છે પણ એની પાછળ એ પહેરીને એ લોકોને સોશિયલ મીડિયામાં અ પ્રમોશન કરવા માટે એ લોકોને પૈસા મળે છે, એ પણ આપણે એ લોકોને સમજાવવું જોઈએ કે ભઈ જો આણે આ ટીશર્ટ એને આટલો આટલો ટાઈમ ખાલી દસ મિનિટ પહેર્યું તો એને પાંચ હજાર રૂપિયા મળે. આપણે ઉલટાનો ખર્ચો કરવાનો છે ને એ લોકો બધી વસ્તુની આપણી છોકરાઓની વસ્તુ એટલે બિહાઈન્ડ ધ સીન પણ જો સમજાવીએ ને તો કદાચ એ લોકોને સમજણ પડે ને આ બધા દેખા દેખી માંથી થોડાક બહાર આવે તો સારું.
કીધું કે એ લોકોને સમજણ પાડવી જોઈ નાના છોકરાઓમાં કદાચ આ સમજણ અત્યારે નહી આવે એ લોકોને જયારે મોટા થાય ત્યારે ખબર પડશે પણ એ છે કે આપડણે બોલવું પડશે આ લોકોને કે આ બિહાાઈન્ડ ધ સીન છે એ લોકો ના બી સંઘર્ષો હોય છે ને એ લોકો ખાલી પ્રમોશન માટે આ બધી વસ્તુ કરતા હોય એ લોકો ખરેખર એ વસ્તુ પરચેસ નથી કરતા, પણ હવે આ તો નાના છોકરાઓને તો આપણેે કેમ કેમ સમજાવી દઈએ હવે મારો મોટો એક કઝિન છે એને નોકરી લાઈ ગયું અત્યારે એને કઈ આટલી આવક નથી, પણ એને બસ નોકરી લઈ ગય એટલે એમ થયું કે મારે માર લાઈફ સાઈલ હવે ચેન્જ કરવું જોઈએ તો એણે દેખા દેખી માં કાર ખરીદી લીધી હવે એના મિત્રો એ લીધી હતી. તો મિત્રોના બીજા બી બધા છે આવક ન સાધન છે તો એ લોકોએ લઈ લીધી એ લોકોને આટલી બધી તકલીફ નહી પડે, પણ આ ભાઈએ તો હવે મિત્રો લીધી એટલે એણે પણ લઈ લીધી હવે શું કરે કે ઈ એમ આઈ ના ભારથી પરેશાન છે કારણ કે એના હાથમાં પૈસા જ નથી બ પોતાનો ખર્ચો બી જોવાનું ને પછી એમ આઈ જોવાનું. તો મેં એમ કેવું કે તમે ભઈ મધ્યમ વર્ગમાં છો તો તમને બહુ બધી વસ્તુ જોવી પડે છે, હવે જે અમીર લોકો હોય કે સારા ઘરથી આવતા હોય તે લોકોને બચત. જેવી કઈ વસ્તુ જોવી જ નહી પડે એ લોકોને પૈસો બચે છે એ લોકો પાસે તો એ લોકોને એમ થાય કે ક્યાં ખર્ચીએ અમે, મારા ઘરમાં મમ્મી હંમેશા મને કેહેતા કે ચાદર જેટલા પગ લંબાવવાના પણ આજકાલ લોકો ચાદર નાની હોય તો પણ પગ બહાર કરી નાખે. છે તો મારા કઝિન ભાઈ એવી રીતે જ કર્યું કે તમારા અત્યારે છે નથી આ પરિસ્થિતિ અત્યારે એવી છે કે, તમે અત્યારે ભણતર માંથી નીકળ્યા હવે તમારે નોકરી લઈગા તો તમે થોડીક બચત કરો એ કઈ કેવું હોય તો ઘર બાંધવાનું વિચારો પણ નહી ગાડી લઈ લીધી. પછી ગાડી અત્યારે વાપરતો બી નથી એ પડી રહી છે તો એમ કે કે મેન્ટેનન્સ બી તો જોઈએ ને ગાડીમાં તમે એમને એમ ભી રાખો ત્યારે બગડી જાય એ વસ્તુ. તો એ વસ્તુ એ મોટો થ્યો તો બી ખબર નતી પડતી, ખાલી દેખા દે ખીમાં આણે હોય તે કરી લીધું. તો આવું નવું છે, આપડે સમજણ પાડશું બચ્ચાઓને ને આ બાબત ઉપર તમા તમાર સાથે વાત
ચોક્કસ ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ આવજો.